હા કેમ છો?
મજામાં. શું ચાલે છે?
બસ બસ કઈ નઈ અમે પણ મજામાં.
અચ્છા મોબાઈલ લઈને જ બેઠા રાખે.
હા થોડુંક વાંચું તું પણ હવે ઊંઘ આવતી હતી એટલે મધાવ થોડી વાર ફોન જોઈએ ને પછી સુઈ જઈએ.
હા બસ બધાની આજ પ્રોબ્લેમ છે આજે આપડણે વાંચન અને પુસ્તકો ઉપર ચર્ચા કરવાના છી આ ટોપિક ઉપર. કે આજના ફમાં કોઈને પણ ટાઈમ નથી કે કોઈની પણ સાથે આપણે વાતચીત કરીએ કે વાંચ્યું છે આજે મેં આ વાંચન નવું વાંચન કર્યું નવું પુસ્તક વાંચ્યું એ પુસ્તકમાં આ લેખકે આવું લખ્યું છે બધા મોબાઈલ થ્રુ આ કરે છે વાતચીત કરે મોબાઈલ લઈને બેસે રીલ્સ જોએ યુટ્યુબ જોુએ ઈન્સ્ટા જોુએ એની પર જ બધાને ટાઈમ છે ટાઈમ મળે તો પહેલાના જમાનામાં લોકો પુસ્તકો વાંચતા. તારક મહેતાની સ્ટોરીઓ વાંચતા કે બધું કરતા કે ગૃહ શોભા આવતી દર મંગળવારે તો એ જોતા અને એમાં પણ કેટલા બધા લેખો આવતા તો બધા એમાંથી વા વાતો કરતા અને હવે તો જાણે મોબાઈલ આવે છે તો જાણે કોઈની પાસે ટાઈમ જ નથી. ખરેખર વાંચન લુપ્ત થતું જાય છે. લો કો પણ એવું થઈ ગયું છે વાત ચી વાચી વાંચીને એટલા કંટાળ ગયા કે જાણે આ વાંચન તો કોઈ પુસ્તક એ સ્ટોરીની બુક વાંચવી અઘરી થઈ ગઈ છે લોકો માટે.
ના ના સાચી વાત છે આમ તો જોવા જઈએ ને તો બધા એ વાંચવાની પ્રેક્ટિસ તો રાખવી જ જોઈએ અમી જય્યારે કોલેજમાં હતા ને ત્યારે અમારા એક સર અમને કમ્પલસરી એવું કેતા ક ક્લાસમાં એન્ટ્રી પહેરતા પેલા બાર ડેસ્ક બોર્ડ પર ન્યુઝપેપર મૂકેલું હોય ને કે એલે વાંચી ના હોય એને. શું ન્યૂઝ છે એ બધા વાંચીને આવ પછી હું તમને એના અનુરૂપ તલબ પ્રશ્ન પૂછીસ એટલે તમારે એના જવાબ આપવા એટલે સરખવા પડે તને ખરેખર તમે લોકો પેપર વાંચીને આયા છો. એટલે પેલા તો લાઈબ્રેરી એ કેટલાક પાસે કેટલાક પુસ્તકો અવેલેબલ ના હોય તો એ લાયબ્રેરીમાં જઈને થોડક ટોકન ટોપ પૈસા ભય ને અમે લોકો લાયબ્રેરી માંથી પુસ્તકો વાંચતા. પણ હવે. જોવા જઈએ ને તો અત્યારે તો બધું ફ્રી મા મળે છે તો બી લોકો અત્યારે તો કેટલાક વાંચા તૈયાર નથી પણ મોબાઈલ માં બી એવું નથી મોબાઈલમાંથી બી ઘણું બધું એવું સારું ગૂગલ પરથી સર્ચ મારીને વાંચી શકાય છે આમ તો વાંચવાનું જો બધાને પ્રેક્ટિસ બે ને તો સારામાં સારો મિત્ર આપણું પુસ્તક કહેવાય.
નઈ સાચી વાત છે અને વાંચણથી ઘણી બધી વસ્ત તુ મળે છે અમારા ઘરરે છે તો ધાર્મિક પુસ્તક આજીવન બંધાઈ દીધું છે શાંતિ સડપ કરીને આવે છે એમાં મારા સાહેબ જે હોય છે. એ સ્ટોરી વાઈઝ ચાલતી આવે છે. દર મહિને આવે એટલે એનો અંક લખ્યો કે આજે અંક પહેલો એમ સળંગ ચાલતો એટલે દર મહિને આવેને અમે દર મહિને એ ટોપિક વાંચીએ સળંગ વાર્તા ચાલતી હોય થોડું થોડું એમાં હાસ્ય સ્વરભ આવે, જોક્સ આવે. પછી ઉકેલ આવે, કોયડો ઉકેલ આવે છે સુળોકું જેવું એટલે આ વાંચો તો તમને એક જ ચોપડીમાંથી તમને કેટલું બધું નોલેજ મળે છે અમે જ્યાં પાઠશાળા જઈએ છીએ ત્યાં એક લાઈબ્રેરી ખોલી છે એમાં તમારે નામ લખાવાનું એમાં તમને બધી બુક બતાવે એમાંથી તમારે નામ લખાય ને તમને જે ગમતી હોય સ્ટોરી બુક ઘરે લઈ જ જવાની. તમારા છોકરાઓને તમારા મહાપુરુષોના જે ચરિત્રો છે. એ વિષ તમારે સ્ટોરી કવાની અને ઘરે પણ બધાને કહેવાની તો એ બા ની ધર્મ ચર્ચા થ પ્લસ ફેમિલી રિએક્શન બધા એક સાથે બેસશે અને કઈક કોઈના મનમાં કઈક વિચાર હો તો કઈક નવું જાણવા પણ મળશે અને એ બાને એ લોકો ને બી થ કે મમ્મી સ્ટોરી કેવી મસ્ત છે લાવ ને મને પણ વાંચવા દે ને તો એ લોકો પણ પુસ્તક તરફ પ્રેરાસ છે.
અને આમ પુસ્તકો તો મેગેઝિન છે વાર્તાની છે ધાર્મિક ચોપડી છે. અને હવે તો કેવું છે કોઈને કુકિંગ ના આવડતું હોય ને તો રસોઈની બી એવી સારી એવી ચોપોડી મળે છે બધી જ રસોઈની રેસીપી એ બુકમાં સાધન સામગ્રી સાથે છા આપેલી હોય છે એટલે આપડે ભૂલી ના જવે આપડે કઈ બી બનાવ હોય તો એ પુસ્તક લઈને બેસી જ ધીમે ધીમે એમાંથી જોતા જઈએ ને બનાવતા જઈએ એટલે નવા નવા જે રસીો બનાવતા શીખતા હોય આજકાલની નવી યુવતીઓ છે નાની છોકરીઓ છે તે લોકો માટે પુસ્તકો એ બહુ કામદાયક છે મોબાઈલમાં હોય છે પણ પેલું પુસ્તકમાં હોય ને તો આપે ખોલી રાખીએ થોડીક વાર લાગે એટલે પાછું જોઈએ પેલું મોબાઈલમાં તો ઘડે ઘડે ચાલુ બંધ કરે પણ અને બીજો પુસ્ત તો લોકોનો ફાયદો એ છે કે આપડે ક ટ્રાવેલિંગ કરતા હોય કોઈને રોજ ન અપડાઉન કરવાનું હોય તો રોજ નવા નવા માણસો આવતા હોય જતા હોય એના કરતા આપ ચોપડીને એવું બધું વાંચ પુસ્તકો જોડી લીધા હોય તો આપડ કોઈની પાસે વાત કરવાની જરૂરત જ નાને આપ મસ્ત આપડા મનગમતા વિષય પર વાંચીએ ને આપો મુસાફરી નો આનંદ લેતા જઈએ. અને સમય ક્યાં પૂરો થઈ જાય એની ખબર બી ના પડે આપણને.
ના સાચી વાત છે પેલા અમે એક વાર ટ્રાવેલિંગ કરતા ને તો હવે મોબાઈલ આ ગયા તો બધા ઈયરફોન ને બધું નાખીને બધા વાતચીત કર પણ પેહેલાના જમાનામાં કેવું અમારી બાજુમાં જે કોઈ બેઠા તામક એ બુક વાંચતા તા પછી એ થોડી વાર બેઠા ને પછી એમને થોડીક વાંચી બુક અને પછી અમને સવાનો ટાઈમ થયોને સુઈ જાય તો અમદ ફોટા સાથે એટલા મસ્ત ચિત્રો હતા સ્ટોરી હતી એને બધું ગમ મને તો મને એમ થયું કે લાવ ને માર પણ ટ્રાવેલંગ ટાઈમ પા થાય છે તું એમની પાસે બુક મામાંગુ તો મેં એમને કીધું કે મને બ બક આપશો વાંચવા અંકલ કે શ્યોર તમે માથીમને તમે પણ આમાંથી નોલેજ લેશો ને વાંચશો મને ગમશે એટલે મેમને બુક આપી વાંચવા ને ગમે પેલા શું તું રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ ઉપર શું હતું કે બુક સ્ટોલ હતા ત્યાં વેચ્યા હતી આપડે બસ આવાની વાર છે કરે છે તો આપડે ત્યાંથી મેગેઝન લેતા નાની નાની વાર ની સ્ટોરી ફોટા સાથે આવતી કરતી તો આપણે એમાંથી જોતા ને કરતા ને લેતા આપે કે આમાં આપણેે વાંચતા એટલે બીજા જોયું તો આપણે એમાંથી પણ આપણને વસ્તુ મળી જતી એમ
ના ના સાચી વા છે અત્યારે બી છોકરાઓને સ્કૂલોમાં બી એજ વસ્તુ પર અત્યારે વધ ફોકસ કરવામાં આવે છે કે બને એટલું તમે રીડિંગ કરો બને એટલા પુસ્તકો વાંચો જ્યાં બને ત્યાંથી તમને જ્યાં એવું લાગે કઈથી વાંચવા જેવું છે કઈ બી સારા શું વા કેવાય ના હોય તો છેલ્લી સારી સારી કહેવતો છે સુવિચાર છે એ બીધું તમે ગ્રહણ કરો જીવનમાં તમારા ખુબ જ કામ આવશે અને અભિનાન છે પંચરત્ન નામની ચોપ આવતી અ એટલી બધી સરસ સરસ વાર્તાઓ આવતી કેટલીક વાર તો જોક્સ પી આવતા આખું લાજમ લાજમ આવતું આખ વરજ ન પછી પેપરમાં જેમ જેમ કીધું ને એમ મધુરી માન એવું બધું આવતું શનિવારે બાળ ભાસ્કર આવતું એટલે છોકરાઓ માટે અંદર મસ્ત રમતો આપી હોય કલર પૂરવા માટે ચિત્રો આપ્યા હોય જોક્સ આપ્યા હોય અને તમારું માનસિક નોલેજ વધે એ પ્રમાણે ક્વેશ્ચન આન્સર ન બધું સરસ સરસ આપ્યું એટલે પેપર વાંચીએ ને તો બી આપણને એમાંથી ઘણું બધું જાણવાનું મળી જાય ને ચોપડીઓ માંથી બી ઘણું બધું જોક્સ છે મનોરંજન બધું જ મળે એવું નથી કે આપડ વાર્તાઓ જ વાક કે પુરાણો જ વાતીએ આપણે જે ગમતું હોય એ વસ્તુ વાંચી છે
ના સાચી વાત છે અને આપણે અમારા જૈનો માં તો એટલી બધી સ્ટોરીની મૂક આવે છે કે આપણે આમ આખું વાચતા વાસતા આપણી ઉંમર ક્યાં જતી એજ ખબર નથી પડતી એટ ને એટલું બધું નોલેજ મળે કે આમ કરવાથી અને તમે કીધું એ પ્રમાણે કે આપડે કોઈ ર બનાવે છે તોવી રસોઈની બુક આવે છે કે આપણે એના દ્વારા આમાંથી જોઈને શીખી શકીએ છેએ હવે પણ હવે તો મોબાઈલો આવી ગયા એટલે લોકો પુસ્તકથી દૂર જઈ રહ્યા છે ને વાંચવાનું પણ લોકોને એમ લાગે છે કે આપણે વાંચવાથી ટાઈમ બગડે છે જેના કરતા મોબાઈલમાં વિડીયો જોયો ફટાફટ આગળ જવા દીધો આપલું કામનું હતું એ જોઈ લીધું ને વાત ત્યાં જ પતી ગય એટલે વાચન લોકો ને બોરિંગ લાગે છે એટલે એનાથી એ લોકો વધારે ને વધારે દૂર ભાગતા જાય છે પણ પેપર પણ જાવું જરૂરી છે એમાં વિદેશના સમાચારોને બધું આવે છે એનાથી પણ આપણે નોલેજ મળતું હોય છે
નાના સાથી તમે જેને કીધું ને જમાં બી સારા સારા એવા પુસ્તકો લખાયેલો છે વાર્તાઓ છે એવા એવા કેટલાક પોતાના અનુભવો પુસ્તકોમાં લખ્યા છે કે જીવનમાં એ વ્યક્તિઓ એ પોતે કેટલી તકલીફો ભોગવી ના જીવનમાં કેવી રીતે તે આગળ આવે્યા છે એના દ્વારાથી બધા પુસ્તકો વાંચીે તો આપણને બી દરેક મુશ્કેલી માંથી કેવી રીતે પસાર થય એનો રસ્તો મળી જાય એવી જ રીતે ગીતા છે મહહાભારત છે રામાયણચ અને આ બધી જ પુસ્તકો તમે નહી માનો કે દરેક વ્યક્તિ સુધી આ વસ્તુ પહોંચે એના માટે અલગ અલગ ભાષાઓમાં ગુજરાતીમાં હિન્દી માં ઈંગ્લિશમાં એમ ત્રણ થી ચાર ચાર લેંગ્વેજમાં બધા પુસ્તકો લખવામાં આવ્યા છે એટલે જેથી દરેક વ્યક્તિ વાંચી શકે જેને ઈંગ્લિશ ફાવ તો ઇંગ્લિશ માં ગુજરાતી ફાવતું હોય એ એટલે કેટલી સગવડ તમને લોકોને આ લેખકો એ કરી આપીશ કે બસ તમે બસ વાંચો આ બધી વસ્તુઓને કે એનું ટેવું પાાડો વાંચવા અને જીવનમાં તમાર તો ખુબ જ ઉપયોગી થશે
લેખકો નો આશય જે છે કે હું પુસ્તક લખું એ બધા જોડે મારું લખાણ પહોંચે અને એ લોકો વાંચીનને એ લોકો એ અમલ કરે પ્લસ એ લોકો ના મનમાં પણ એવા વિચાર આવે કે સારું સારું શીખે પણ હવે એ લોકો વાંચન તરફ થી દૂર જતા હોય તો બે લેખકો એ પણ હવે તો બુક લખવાનું બંધ કરી દીધું કે અમારે પુસ્તકો વેચા જ નથી કોઈ વાંચતું નથી તો એ પોતાના સ્ફૂરતું જ સીમિત રાખે છે કે જે વાંચે છે કરે છે એમને જે એ લોકોને જ્ઞાન આપે હોય બક વ બીજા કોઈ તરફ એ લોકો ધ્યાન અને પેપર કે એમાં પણ આપણેને કેટલું બધું જાણવા મળે છે કે વિદેશમાં અત્યારે શું ચાલે અત્યારે યુદ્ધ વિશેની માહિતી આપણે ઘેર બેઠા મળી રહી છે આપણને કે ત્યાં યુદ્ધ ચાલે છે તો કેટલા દિવસ સુધી ને ખઈલી ગ મરશે નહીં મરે એના વિશે આપણને નોલેજ મળે છે એ એ વાને આપણે સતર્ક રહી શકીએ છ છેીએ
હમ ના ના સાચી વા છે અને બીજું કેવું છે મોબાઈલ બી એક સારી વસ્તુ છે તમે વાઈફાઈ હોય કે નેટ નો રિચાર્જ કરાવો તમે ગૂગલ પરથી સારા એવા લેખો છો સુલેખો છ નવી નવી સ્ટોરીઓ છે એ બી ડાઉનલોડ કરીને તમે કોઈક વાર તમે પુસ્તક ના અલેબલ હો તો એમાંથી વાંચી શકો છો અને જ્ઞાન મેળવી શકો છો કે સમય ન તમારા સદઉદયોગ તમે કરી શકો છો એટલે કેટલીક વાર બસ માં જતા હોય કે ટન માં જતા હોય તો કેક વાર પુસ્તક લેવાનું રહી ગયું હોય ઉતાળામાં તો મોબાઈલમાં અમે તો વાંચીને આપણો સમય પસાર કરીએ છેી બસ ઇન્ એવો છે આપણું બધી રીતે ખાસ તમે મોબાઈલ માંથી વાંચો પુસ્તક માંથી વાંચો પણ બસ વાંચવાની એક એવું પાળો જે તમારા દિમાગ નો વિકાસ થાય વ શક્તિ વધે અને સારા સારા શરૂ હો તો જીવન જીવાનું સરળ થઈ જાય
આપડેને આ ટોપિક સાથે વાત કરવાની મજા આવી આપની ઘણું જાણવા મળ્યું ધન્યવાદ
આવજો
હાય